લો.
મજામાં. તમે કેમ છો?
બસ મજામાં કેવું તબિયત પાણી બધું બરાબર ને?
હા બધું બરાબર અત્યારે, થોડા દિવસો પેલા બીમાર પડી તી.
હા હા અત્યારે તો ઠીક છે ને?
હા હા અત્યારે બધું સારું છે.
સરસ સરસ કઈ નહી આ તો વિચાર્યું કે આપડા પર્યાવરણનું સંરક્ષણ કરવું જોઈએ, એના વિશે મેં કીધું તમારી જોડે થોડી ચર્ચા કરી લવ.
હમ્મ સાચું કય્યું તમે.
હા. પ્રકૃતિ આપણો આમ વારસો નથી પરંતુ આપડી આવનારી પેઢી છે એને પાસેથી લીધેલી અમૂલ્ય ભેટ છે. જો આપડે જોઈએ તો વૃક્ષો બોલી શકતા હોત, તો કદાચ આજે તેઓ આપણને માત્ર એકલી એક જ વિનંતી કરતા હોત કે મને બચાવો કારણ કે હું તમને બચાવું છું. પણ પર્યાવરણનું રક્ષણ એ કોઈ એવી વ્યક્તિનું કામ નથી પરંતુ સમગ્ર માનવજત ની ફરજ છે. આજે આપણે વિકાસ ના શિખરો સરી રહ્યા છીએ, નવી ટેકનોલોજી મો મોટા શહેરો, ઉદ્યોગો અને આધુનિક સુવિધાઓથી જીવન સરળ બન્યું છે. પરંતુ આ વિકાસની કિંમત આપડે પ્રકૃતિને નુકસાન પહોંચાડીને ચૂકવી રહ્યા છીએ. જંગલો ઘટી રહ્યા છે. નદીઓ પ્રદુષિત થઈ રહી છે. હવા ઝેરી બની રહી છે. ને પૃથ્વીનું તાપમાન છે એ ઘણું સતત વધી રહ્યું છે. જો આજે જ આપણે જાગીશું નઈ તો આપડી જે આવનારી પેઢી છે એને સ્વચ્છ હવા સ્વચ્છ હવા શુદ્ધ પાણી અને હરિયાળુ પર્યાવરણ નહી મળે પરંતુ માત્ર તમાવ સમસ્યાઓ જ વારસામાં મળશે.
એકદમ સાચું કહ્યું તમે મારા મતે તો પર્યાવરણ એટલે કે આપણી આસપાસની જે દરેક કુદરતી અને માનવ સર્જિત વસ્તુઓ છે જેમ કે હવા, જમીન, વૃક્ષો, પાણી, પ્રાણીઓ અને મનુષ્યો આ બધું મળીને એક પર્યાવરણ બનાવે છે.
હા, એ તો તમે સાચી વાત કીધી કે તમે કીધું એમ જ કે પર્યાવરણ એટલે આપણે આપણું આસપાસનું સમગ્ર કુળ, કુદરતી અને માનવ સર્જિત વાતાવરણ તેમાં ઘણી વસ્તુઓનો સમાવેશ થતો હોય કે હવા, પાણી, જમીન, વૃક્ષો, પ્રાણીઓ, પક્ષીઓ, નદીઓ, પર્વતો, સમૃદ્ધ, સમુદ્ર અને માનવ સમાજ આ બધા મળીને છે ને જીવન માટે અનુકૂળ પરિસ્થિતિ બનાવતા હોય છે. અને પર્યાવરણનું મહત્ત્વ પણ ઘણું છે કે પર્યાવરણ વગર પર્યાવરણ વગર જીવનની કલ્પના આપણે કરી શકતા જ નથી. શ્વાસ લેવા માટે હવા જોઈએ જીવવા માટે પાણી જોઈએ. ખોરાક માટે જમીન જોઈએ. અ વરસાદ માટે જંગલો જોઈએ અને ઓક્સિજન માટે વૃક્ષો જોઈએ. એટલે પ્રકૃતિ આપણને બધું આપે છે, પરંતુ બદલામાં કશું માનતી પણ નથી.
એકદમ સાચું કહ્યું તમે એ કહેવાયને, કે જીવન આપણું આપણું જીવન એ સંપૂર્ણપણે પર્યાવરણ પર આધારિત છે. પર્યાવરણ પ્રદૂષિત થશે, તો આપણા સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડશે.
હા, એ તો તમે સાચી વાત કીધી. પર્યાવરણ સંરક્ષણ માટે કુદરતી સંસાધનોનું પણ આપણે સમજદારી પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. અને તેમને આવનારી પેઢી છે એમની એની માટે સાચવી રાખવા જોઈએ. તેનો અર્થ માત્ર એ કે વૃક્ષો વાવો પૂરતા નથી પરંતુ તેમાં ઘણી વસ્તુઓનો સમાવેશ થઈ શકે છે કે આપણે પાણી બચાવવું જોઈએ કારણ કે ઘણી વખત લોકો ખાલી જરૂર ના હોય, તો પણ પાણીનો આમ બગાડ કરતા હોય છે. પછી આપણે વીજળી બચાવવી જ જોઈએ. જો જરૂરત ના હોય, ત્યારે લાઈટ પંખાની સ્વિચો છે, એ આપણે બંધ રાખવી જોઈએ. પછી પ્લાસ્ટિકનો ઉપયોગ, ઉપયોગ ઓછો કરવો જોઈએ. અ પ્રદુષણ ઘટાડવું જોઈએ. પછી જંગલોનું આપણે રક્ષણ કરવું જોઈએ, વધારે વૃક્ષો ના કાપવા જોઈએ. પછી જે વિવિધ્ય છે, એ પણ આપણે જાળવવું જોઈએ.
હમ્મ સાચું ક્યું તમે? કારણ કે પર્યાવરણને સૌથી મોટો ખતરો તો આ બધા કારણોથી જ છે, જેમ કે વૃક્ષોની કપાત પ્લાસ્ટિકનો વધુ ઉપયોગ વાહનો અને કારખાનાઓમાંથી નીકળતો ધુમાડો અને પ્રાણીનું, પાણીનું પ્રદૂષણ અને વધતી વસ્તી
હા, એ તો તમે ઘણી સાચી વાત કીધી અને આજકાલ તો કે વૃક્ષોનું અંધાધૂધ કાપતા થયેલું છે. જંગલો ઘટતા વરસાદનું પ્રમાણ પણ બદલાઈ રહ્યું છે આપણી જમીન પણ ધોવાઈ રહી છે. છે અને અનેક પ્રાણી, પક્ષીઓ છે. એમનું અસ્તિત્વ જોખ જોખમમાં આવી રહ્યું છે. સાથે સાથે હવાનું પ્રદુષણ પણ વધી રહ્યું છે કે વાહનો, કારખાના અને ધુમાડાના કારણે છે ને, હવા પ્રદુષિત બની રહી છે. જેના કારણે દમ, એલર્જી અને હૃદયરોગ જેવા ઘણા રોગો વધી રહ્યા છે. સાથે પાણીનું પ્રદૂષણ પણ જુઓ તો વધી રહ્યું છે, કે કારખાનાનો કચરો પ્લાસ્ટિક અને ગંદુ પાણી નદીઓમાં છોડવામાં, છોડવાથી જે જર્ચરજીવો છે. અને માનવ જીવન છે, બંને પર અસર પડતી હોય છે. પછી પ્લાસ્ટિકનું પ્રદુષણ પણ કે એક જ વખત વપરાતું પ્લાસ્ટિક છે એ જમીનમાં વ ર્ષો સુધી નાશ નથી પામતું. તે જમીન અને પાણી, પ્રાણીઓ વચ્ચે આમ માટે આમ જોખમ બની ગયું છે. અને આજે તો આપણી સમસ્યા ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા ત્યાં પણ ઉદભવી રહે છે, કે પૃથ્વીનું તાપમાન છે. એ વધતા હિમનદીઓ પીગળી રહી છે. સમુદ્રનું જળસ્તર છે, એ વધી રહ્યું છે અને આબોહવા પણ અનિચ્છિત બની રહી છે. જેનો આપણે આજના યુગમાં સામનો પણ કરી રહ્યા છીએ.
હમ્મ એકદમ સાચું કહ્યું તમે હવે, ઘણા દિવસો પહેલા તમે જોયું છે કે, કે એટલો વધારે વરસાદ આવ્યો હતો એ બી એક ગ્લોબલ વોર્મિંગનું જ કારણ છે.
હા એ તો તમે સાચું કયું. અને પર્યાવરણ સંરક્ષણ આપણા માટે જરૂરી છે. કારણ કે આપણે સ્વચ્છ હવા શુદ્ધ પાણી આરોગ્ય ખેતી વરસાદ જૈવવિધ્ય એ બધું આપણા માટે તે જરૂરી છે ને આપણી આવનારી પેઢીના ભવિષ્ય માટે પણ જરૂરી છે એટલે બને એટલુ આપણે જો પર્યાવરણ બચશે તો આપણી માનવજાતનું ભવિષ્ય છે એ સુરક્ષિત રહેશે અને વિદ્યાર્થીઓની પણ આમાં ઘણી મોટી ભૂમિકા હોય છે કે વિદ્યાર્થીઓ નાના નાના ના પગલે લઈને પણ મોટું પરિવર્તન લાવી શકે છે. વૃક્ષારોપણ કરવું પાણી નો બગાડ ન કરો પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરો. કચરો છે એ યોગ્ય જગ્યા એ નાખો અને પર્યાવરણ અંગે એક જાગૃતિ ફેલાવી આવા કાર્યો થી પણ આપણે પર્યાવરણ નું રક્ષણ કરી કરી શકીએ છીએ
હમ્મ એકદમ સાચી વાત કહી તમે અને સરકાર પણ ઘણા બધા કામો કરે છે જેમ કે વૃક્ષારોપણ ના કાર્યક્રમો ચલાવે છે પ્લાસ્ટિક પર નિયંત્રણ મૂકવે છે. પ્રદૂષણ નિયંત્રણ ના કાયદા બનાવે છે અને લો લોકોને જાગૃત કરવા માટે વિવિધ અભિયાન ચલાવે છે જેના કારણે દરેક નાગરિક જાગૃત બને અને જવાબદાર બને
હા એ તો તમે સાચું કીધું અને પરિવાર અને સમાજ બંનેની જવાબદારી છે. દરેક પરિવારે આમ દર વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષ તો વાવવું જ જોઈએ. કારણ કે જો તમે વૃક્ષો વારશો તો આપણે વરસાદ લાવી શકીશું અને વરસાદી પાણી છે તો એનો સંગ્રહ કરવો જોઈએ. અ વીજળી બચાવવી જોઈએ. કાપડની થેલીનો વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ અને બાળકો માં પણ પર્યાવરણ પ્રત્યે છે ને પ્રેમ જગાડવો જોઈએ
હુ સાચું કહ્યું તમે અને હું માનું તો રીડ્યુઝ રિયુઝ એન્ડ રિસાયકલ વિશે પણ લોકોને જાણવું જોઈએ
હા
તમને ખબર છે રિડ્યુઝ રિયુઝ અને રિસાયકલ વિશે
ના મને તો કોઈ આઈડિયા નથી તમે સમજાવો
અચ્છા તો રીડ્યુઝ એટલે કે જરૂર હોય એટલો જ ઉપયોગ કરવો કોઈ બી વસ્તુનું
હા
અને રીયુઝ એટલે કે કોઈ વસ્તુને ફરીથી ઉપયોગમાં લેવી અને રિસાયકલ એટલે કે વાપરેલી વસ્તુઓમાંથી નવી વસ્તુ બનાવવી
હા તો આપણે આ છે ત્રણ આ છે એનો આપણે ઉપયોગ કરવો જ જોઈએ જેનાથી પણ આપણે પર્યાવરણને બચાવી શકીએ અને સરકારની પણ ભૂમિ છે ભૂમિકા છે કે સરકારે તમે કીધું એમ કે વધારે વૃક્ષો વા અ વા જોઈ પ્રદુષણ છે તો એના પર કડક નિયમો લાગુ પાડવા જોઈએ પછી નવીનીકરણીય ઉર્જાને પ્રોત્સાહન આપવું જોઈએ પ્લા સ્ટિક પર પણ નિયંત્રણ લાવવું જોઈએ પછી પર્યાવરણ અંગે શિક્ષણને પણ પ્રોત્સાહિત કરવું જોઈએ એટલે આવા બધા કાર્યોથી પણ આપણેે પર્યાવરણને બચાવી શકીએ છીએ સાથે ભા તીય સંસ્કૃતિમાં પણ પ્રકૃતિને માતા નું સ્થાન આપવામાં આવ્યું છે વૃક્ષો નદીઓ પર્વતો અને પશુ પક્ષીઓ નું પૂજન કરવાની પરંપરા એ માત્ર ધાર્મિક માન્યતા જ નથી પરંતુ પર્યાવરણ નું સંરક્ષણ નો સંદેશ આપળે કહી શકીએ
એકદમ સાચું કહ્યું તમે અને આજકાલના જમાનામાં તો વૃક્ષો વધારે કાપ કામ આવે છે જેમ આપણે જયારે વધારે વૃક્ષો વાવીએ તો આપણને ઓક્સિજન મળે કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે વધારે વૃક્ષો હોય તો વરસાદમાં પણ મદદ કરે છે જમીન નું ધોવાણ અટ ટકાવે છે અને અનેક પ્રકાર પ્રાણીઓનું રહેેન રહેન હોય છે તેથી વૃક્ષોનું રક્ષણ કરવું ખુબ જ જરૂરી છે આવા નાના નાના પગલોથી ઘણો ફેરફાર થઈ શકે છે
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને આજના આજના યુવાનો પાસે શક્તિ છે ન્યાન છે અને ટેકનોલોજી છે જો યુવાનો આમ પર્યાવરણ બચાવવાનો સંપક સંકલ્પ કરે તો પ્રદુષણ ઘટી શકે છે હરિયાળી વધી શકે છે પાણી બચી શકે છે અને ભવિષ્ય પણ આપણું છે એ સુરક્ષિત બની શકે છે એટલે આપણે બધું કરવું જોઈએ ને દર વર્ષે ઓછામાં ઓછા વૃક્ષો જેટલા વાવી શકાય એટલા વાવ વા જોઈએ પ્લાસ્ટિક થી તો ઉપયોગ ઓછો જ કરી દેવો જોઈએ કચરાનું પણ વિભાજન કરીએ તો એ સારું રે એટલે આવા ઘણા એવા નાના નાના પગલાઓ છે કે જે આપડે ઉઠાવી શકીએ છીએ અને પર્યાવરણ ને બચાવી શકીએ છીએ અને. પર્યાવરણ તો આપણને જીવન આપે છે જો આપડે પ્રકૃતિનું રક્ષણ કરીશું. તો કહીએ ને કે પ્રકૃતિ આપડું પણ રક્ષણ કરશે. કે આવી બધી જે નાની નાની બાબતો છે એ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. તો આપડે બચાવી શકીએ પર્યાવરણ.
એકદમ સાચું કહ્યું તમે કારણ કે. સમગ્ર સમાજમાં ઘણો મોટો બદલાવ લાવવો જોઈએ તો દરેક નાના નાના. પગલાં લેવાં જોઈએ બધાએ.
હા એ તો સાચું કીધું વાંધો નહી સારું સારું ચલો પછી વાત કરીએ આપડે.
હા